હલો, હમ્મ. કેમ છો?
બસ મજામાં અવાજ આવે છે તમને સારું છે તમને?
હા હા હા આવે છે આવે છે. હવે શું કેયો મયુરીબેન? સ અહ આજકાલ તો હવે શું છે કે ભાઈ ઓનલાઈન શોપિંગ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે, કારણ કે લોકો હવે ઘર બેઠા વિવિધ વસ્તુઓ સરળતાથી ખરીદી શકે છે. અને સમય પણ બચાવી શકે છે. તો તમે તો ઓનલાઈન શોપ પિંગ ઘણું કરો છો મને ખબર છે. તો તમારું કેવું એક્પિરયન્સ છે?
મેં તો કેવ ઓનલાઈન શોપિંગ તો મને બહુ જ ગમે છે. મે સાચી વાત કેમ ને કેમ ખબર મારે બજાર જવાનું તો મને બહુ જ એટલે બહુજ કંટાળ આવે છે. મને એમ થાય કે મેં મારો સમય શું કામ બિતોઉ અહીથી મેં બજાર જાવ પછી રિક્ષા લેવ પછી પાછી રિક્ષા આવવાનો ખર્ચો પછી, તો પેલો માણસ જે હોય તે શોપિંગ અહ બતાવે તે માણસ તે માણસ તો આટલો બધો કંટાળો કરે કેમ ખબર એ આપડા ને સરખું વ્યવસ્થિત બતાવે છે, તો એના કરતાં તો મેં સારું કે મેં મારી મોબાઈલમાં જ બધી વસ્તુ જોઈને મેં મંગાવું તો આ તો મને બહુ જ સારું પડી ગયું છે ને એ આટલું બધું સારું છે. કે શું કેવું કે તું અહ હમણે જોઈ શકે છે અહ કે અહિયાં અમારે અહિયાં તો મેં તમે કવું કે હમ મારે શાકભાજી બી લેવા જાવ બાર બહાર નથી જવું પડે કે, મેં ઘરે બેસીને જ મારી શાકભાજી બધી મારી ઘરે આવી જાય. તો આ જીઓ માર્ટ છે, સ્માર્ટ બજાર છે, સ્માર્ટ બજાર છે, પછી આ પેલો બ્લીન્કેટ આવી ગયું છે. મેં તે દિવસે જ બધું સામાન મંગાવ્યું પછી ફર્સ્ટ ઓર્ડર તો મારો તો એનામાં મને પચાસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ બી મળ્યું. તો આજ વસ તો જો એ માર્કેટમાં લેવા જશે ને તો એક અહ શાકભાજી પાછળ તારા પાંચ રૂપિયા વધારે લઈ દેશે. શું કેવું છે તારું?
ના સાચી વાત છે. હવે એમાં એવું છે ને કે ઓનલાઈન શોપિંગનો સૌથી મોટો ફાયદો એ જ છે કે આપણે કોઈ પણ સમયે ક્યાંથી પણ વસ્તુ ઓર્ડર કરી શકીએ છે. અને દુકાન પર જવાની જરૂર પડતી નથી એ વસ્તુ તમે સાચી કીધી તે ઉપરાંત ઓ ઓનલાઈન શોપ પિંગમાં વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સ જોવા મળે છે. અને આપડે શું છે, કે વિવિધ બ્રાન્ડ અને કિંમતોની સરખામણી કરીએ. સારો વિકલ્પ પસંદ કરી શકીએ છે. હવે દુકાનમાં તો શું છે, કે એની પાસે લિમિટેડ સ્ટોક હોય તેટલું જ વસ્તુ આપ આપણને બતાડે. પણ આપણે ઓનલાઈન શું છે કે આપણને બો બધી વેરાયટી જોવા મળે. અને ઘણી વાર તો છે ને ડિસ્કાઉન્ટ ઓફર અને કેશબેક પણ મળે છે. જેના કારણે આપણે ઓછા ખર્ચામાં સારી વસ્તુ ખરીદી શકીએ છે. જેમ કે તમે કીધું કે બ્લિન્ક ઈટ પર પેહલા ઓર્ડર પર તમારે ફિફ્ટી રૂપીસનો ફાયદો થ્યો. પચાસ રૂપિયાનો તમારે ફાયદો થયો. તો એ ઉપરાંત પરંતુ મને એવું લાગે છે, કે ઓનલાઈન શોપિંગના થોડા ઘણા નુકસાન તો ખરા. તમારે શું લાગે છે?
ના ના, એવું કઈ નથી. આમ નુકસાન તો નથી. નુકસાન તો ક્યારે હશે, કે જય્યારે તમારા હાથે કોઈ ફ્રોડ થયલો હશે. નહીં તો એમ નુકસાન ઓનલાઈન શોપિંગના મને નહી લાગતા કોઈ હશે. કેમ ખબર, તમારી વસ્તુ જે છે તમારે બાર ઘરની બહાર જાયા જાવા વગર તમારી હાથમાં આપીને કોઈ જાય છે, તો તમને કેટલું સાચું સારું લાગે છે, એ તમે જ વિચારો. ધારો કે મેં તને કેવું કે મેં અમને મારા છોકરા છ કરાટે યુનિફોર્મ મેં લેવાની હતી, તો મેં પેલા વિચાયરુ, કે પેલા મેં ઓનલાઈન જોઈ લેઉં, ને પછી મેં આ દુકાનમાં જઈને જોઉં. તો મેં મોબાઈલમાં જોયું, તો એ જે યુનિફોર્મ છે એ ખાલી સાડી પાંચસો રૂપિયાનો. ને મેં પછી દુકાનમાં ગઈ. દુકાનમાં ગઈને તો મેંને એ બ્રાન્ડ તો એજ દેખાતું હતું, પણ એ યુનિફોર્મના સીધ્ધા એક હજાર રૂપિયા થયું છે મ. તો હમણે તો કમ્પેર કર, પાંચસો સાડી પાંચસો કાં, ને હજાર રૂપિયા કાં! ધારો કે તારા કેટલા પૈસા ગમે. હમ એ જે વ્યક્તિ છે ને એ શું કરે છે કે, એ લોકોના ઇન બિટવીન જે આવે છે, હમ ધારો કે માલ જે અહીં સુધી આવે વવા માટે જે કોસ્ટ લાગે છે, ઈવન તમારી દુકાન જે બનાવેલી હોય, ત્યાં દુકાનમાં એ સી છે, એ માણસો છે, એના માટે જે કોસ્ટ લાગેલી હોય, તો એના માટે એના પૈસા બી એ લોકો આપણા પાસેથી લઈ લેય છે. આ બીજી ઓનલાઈન વાલી વસ્તુ કેવું છે, કે તમારું પ્રોડક્ટ જે છે, તમને ડાયરેક્ટ તમારી હાથમાં મલે છે. તો એની કોસ્ટ તમે કમ્પેર કરશો તો એ ઓછી હોય છે. શું માનવું છે તમારું?
બરાબર છે, પણ હ હું તમારે મારો એક્સપિરિયન્સ કહું ને તો એમાં એવું હતું, કે આપણેે છે ને ક્યારેક કોઈક વસ્તુ ઓર્ડર કરીએ, બરાબર છે? હવે જ્યારે મળ આપણે જે વસ્તુ જોઈ હોય, ને આપણે ઓર્ડર કરીએ ને જય્યારે એ આવે ને તો તેનું કંઈક અલગ જ હોય. મટીરિયલ અલગ હોય, કાં તો કલર અલગ હોય, કાં તો સાઈઝ આપણા મુજબની ન હોય. પછી એમાં શું છે કે પાછું રિટર્ન, ને રિફંડની મગજ જે મારી એટલે એ એવું છે કે ઘણી વાર ક્યારેક ડિલવરીમાં મોડું થાય પછી કોઈ વખત આપ જેના કારણે આપ થોડી અસુવિધા થાય પછી એમાં અત્યારે નવું જ થયું હતું કે ભાઈ ઓટીપી શેર કરવામાં આવતું હતું તો ઘણી વાર એમાં પણ સ્કેમ થઈ જતા હતા લોકોના ઘણા એવા પૈસા પણ એમાં ગયા છે અને ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે પણ આપણે બ બહુ સાવચેતી રાખવી પડે પણ એમાં એવું છે કે ક્યારેક ક્યારેક ફ્રોડ અથવા સ્કેમની શક્યતા પણ થાય છે બધા નથી કરતા પણ અમુક વખતે ઘણા લોકોના એમાં પૈસા ગયા છે અને કેટલીક વાર છે ને લોકો જરૂરિયાત વગર પણ વસ્તુઓ ખરીદી લે છે કારણ કે ઓનલાઈન ઘણી ઓફર્સ દેખાય છે જેનાથી છે પૈસા નો થોડોક બગાડ થાય છે તેવું મને લાગે છે અને તમે બરાબર કીધું કે ઘણી વાર ફાયદો પણ થાય છે પણ એ એમાં એવું છે કે વસ્તુ ક્વલિટી આપણેે શું છે બાર જઈને જોયું હોય ને તો આપણે હાથમાં એ વસ્તુને પકડીએ આપણે જોઈએ પહેરાવીએ પછી આપણે એને બરાબર લાગે પણ આપણે ઓનલાઈન શું છે કે આપણેે એક બ્લાઈન્ડ ટ્રસ્ટ રાખવો પડે કે આપણે ઘણી વાર આપ સાઈઝ બી બરાબર સિલેક્ટ કરને તો પણ એ ડ્રેસ આપને ફિટ નહી આવતો એટલે પાછ આપણેને રિટર્ન કરવું પડે તો આ બધા થોડાક મને નુકસાન લાગે છે ઓનલાઈન શોપિંગ
સાચી વાત છે તમારી એ એક્સપિરિયન્સ તો મને બી થયો હતો પણ મેં શું કર્યું કે મારી છોકરીને સપોઝ મારો હમણા બર્થડે મે મહિનામાં આવવાનો છે મે મંથમાં તો મેં એના વન મંથ પહેલા જ બધું પ્લાનિંગ કરી દીધું કે તારા ડ્રેસ જે મંગાવવાના છે એડ ટુ ક્રાફ્ટ કરી દીધા પછી જયારે પછી જે ઓફર આવે એ અપ્લાય કરીને મંગાવ દઈશ તો બિફોર વન મંથ મંગીશ ને તો એમાં શું થશે કે ધરોકે મારે રિટર્ન બી કરવું હોય તો મે રિટર્ન કરીને બીજો ઓર્ડર આપી શક કેમ ખબર તું જોઈ શકે છે કે ઓર્ડર આવવા માટે ધારો કે વન વીક તો જેવું લાગતું છે એક અઠવાડિયું તો લાગે તો ધારો કે આવી ગયું ને પછી મારે રિટન કરવું છે આમ જો વન મંથ તો બાકી છે ને બર્થડે માં તો આવી રીતે તું ક્લી પ્લાન કરીને બી તારો ઓર્ડર કરી શકે છે અમુક જે વેબસાાઈટ્સ હોય છે ફસ્ટ ક્રાય છે ફ્લિપકાર્ટ છે મિંત્રા છે આ બધી વેબસાઈટમાં છે ને આ બધા ઓનલાઈન જે એપ છે એની અંદર છે ને તો જોઈ શકે ને જે વસ્તુ જે છે એ સારી જ મળતી હોય છે અમુક જ જે વસ્તુ હોય તે ધારો કે અલગ કોઈ બ્રાન્ડ છે ને આનુ બ્રાન્ડ માટે તમને કઈ ખબર નથી તો એ બ્રાન્ડ માંથી તું મંગાવે ને તે વસ્તુ મે એને નહ ખબર એટલે ખરાબ જો તમને એનો એક્સપિરિયન્સ નહી હોય તો વસ્તુ એ ખરાબ આવતી હોય છે તો તું એમાં એક ઓપ્શન બી હોય છે કે ફાઈવ સ્ટાર તો એમાં તું નીચે રિવ્યુ બી જોઈ શકે છે કે રિવ્યુ શું છે તો ફાઈવ સ્ટાર હશે તો તું એ વસ્તુ મંગાવી શકે ને ધારો કે તારે નથી જોતી તો એ રિટર્ન કરીને તું બીજું બી મંગાવી શકી ને બીજું એ કે રિટર્નમાં બી તું જોઈ શકે છે કે અમુક એપમાં છે ને રિટર્ન પોલિસી બહુ લાંબી ચાલે છે ને અમુક એપમાં જે છે એ રિટર્ન પોલિસી તરત જ થાય છે ને પૈસા બી ઇમિડિયટલી વિન સેવન ડેઝ તમારા ખાતામાં જ જે ખાતામાંથી ડિડક્ટ થયેલા હોય ને એ ખાતામાં જ આવી જાય છે તો અમુક એવું નથી કે અમુકમાં અચાવું છે તો અમુક એપ જે છે અમુક અપડેટેડ એપ જે છે ને જેમકે ફ્લિપકાર્ટ છે મ મિન્તરા છે એની ફેસિલિટી બઉ સારી છે, તો મને એવું લાગે છે કે મે આ વધારે પ્રિફર કરું છું, મે મારા માટે બી ને મારે છોકરી માટે બી. શું કેવું તમારું?
ના ના બરાબર છે તમારી વસ્તુ ઓનલાઈન શોપિંગથી આપણી લાઈફ સરળ તો થાય છે પણ આમાં છે ને સાવચેતી બહુ રાખવી પડે ને બીજું એ છે કે ઓનલાઈન શોપિંગ છે ને આપણા જેવા જનરેશનના લોકો માટે છે. હવે આપણે આપણા પેરેન્ટ્સની વાત કરીએ આપણા માતા પિતાની વાત કરીએ તો એ લોકોના માટે છે ને આવી રીતે વિશ્વાસ કરવો એ બહુ અઘરું છે, એ લોકોને હજી પણ એ લોકોને એ લોકોની જે દુકાન છે ત્યાં જ જવું પોતાના હાથે જોવું પરખવું અને વસ્તુ લેવું તેની જ આદત છે, એટલે મારા માતા પિતાને હું કેટલું પણ સમજાવું ને કે આમ ઓનલાઈન લઈએ આપણે તો એ લોકો માને છે ને એ લોકોને એમ જ થાય કે ભાઈ ઓનલાઈન કે રીતે કોઈને સમજ પડે આપડે થોડી કઈક વસ્તુને હાથમાં પકડીને જોઈએ છે એનું કપડું કેવું હોય, એનું બધું વ્યવસ્થિત બધું જોઈ કરીને લેવું જોઈએ. પણ આમ જોઈ તો હવે છે ને મોસ્ટલી બધા આખી દુનિયા છે ને ઓનલાઈન પર જ થઈ ગઈ છે, અને બધા ખુબ જ વાપરવા પણ લાયગા છે. અને આપણી લાઈફ પણ એના લીધે ઘણી સરળ થઈ ગઈ છે, જેમ તમે કીધું કે ઘણો ટાઈમ વેસ્ટ થઈ જાય જો આપણે માર્કેટમાં જોઈએ તો તો એ વસ્તુ પણ તમારી સાચી છે, બસ થોડી સાવચેતીથી આપણે જો કરીએ તમે કીધું કે ટ્રસ્ટેડ વેબસાાઈટ પરથી જ આપણે ખરીદી કરવી જોઈએ, આમ જ કોઈ પણ નહી ખરીદી કરવી જોઈએ, થોડુંક આપણે આના વાત આના ઉપર આપણે થોડી જાગૃતતા હોય તો ઓનલાઈન શોપિંગ એ બેસ્ટ ઓપ્શન છે. એટલે ચાલો તમારી જોડે વાત કરીને મને બહુ મજા આવી પાછા આપડે મળશુ ઓકે. આવજો.
ઓકે આવજો.